હેલો.
હલો. ચાલો એક કલ્પના કરીએ જો તમને આખું વશ મળે અને માત્ર એક જ નવો શોખ શીખવાનો હોય, તો તમે શું શીખશો.
હા જો મને કદાચ આખો એક વર્ષ મળે અને મને કઈક નવો શોખ શીખવાનો હોય. તો હું કદાચ સંગીતને પસંદ કરું કારણ કે સંગીત મને ખુબ જ ગમે છે.
સરસ સંગીત જ કેમ?
કારણ કે મને સંગીતમાં બઉુ જ રસ છે, અને ખુબજ મજા આવે છે એમાં મને કઈક નવું શીખવા પણ મળે. અને મારું શોખ પણ પૂરો થાય.
જો શીખવાનું શરૂ કરું તો કઈ રીતે કરશો.
જો શીખવાનું શરૂ કરું તો પહેલે તો ધીમે ધીમે પ્રેક ફિક્સ કરું અને તેના પછી હું ધીમે ધીમે પ્રેક્ટિસ કર્યા પછી હું. તરત આગળ વધું
તમને શું લાગે છે. શોખ સમય પસાર કરવા માટે હોય કે કઈક વધુ
ના મને તો શોખ સંગીત નો છે જ પરંતુ એ ખાલી સમય પસાર કરવા માટે નહી મારા માટે તો એ કઈક વધુ જ છે. તો મારા માટે શોખ પણ છે, અને ઘણું બધું છે.
કેવી રીતે
મનને મારા મનને એ શાંત રાખે છે, એટલે મને છે ને સંગીતે એ બહુ જ ગમે છે.
જો દરરોજ માત્ર વીસ મિનિટ મળે તો પણ ચાલુ રાખશો.
હા જો મને કદાચ દરરોજ એટલે કે આ દિવસની ખાલી ત્રીસ મિનિટ મલે કે બે મિનિટમાં લે અથવા તો તો મને અડધો દિવસ કે આખો દિવસ મને મને સંગીતનો ખુબ જ શોખ છે. તો હું તો સંગીત સંગીત ચાલુ જ રાખું.
તમને શું લાગે છે, લોકો શોખ શા માટે છોડે છે.
મને લાગે છે, કે લોકો શોખ એટલા માટે છોડે છે. કારણ કે એ એ સતત એના ઉપર રહી શકતા નથી. કાતો એ પોતાનું નવો શોખ બદલાવી લે છે અને કાતુ એ કોઈ કારણોસર મૂકી દે છે એટલે શતત એના ઉપર રહી શકતા નથી
કોઈ નવું શીખવામાં સૌથી મુશ્કેલ શું હોય?
જો કઈક નવું શીખવું હોય તો એનામાં સૌથી મુશ્કેલ છે એ શરૂઆત છે કારણ કે બધા એવા જ હોય કે શરૂઆતમાંજ એને બધું શીખ હોય અને બધું પ્રાપ્ત કરવું હોય તો શરૂઆતમાં જ બધું મલી એવું તો સંભવ નથી તેથી શીખવામાં સૌથી મુશ્કેલ છે ને એ તો શરૂવાત જ છે
તો એના પછી?
એના પછી તો નિયમિતતા છે કે આપણે કેટલું રોજ શીખીએ છીએ અને કેટલું આપણને ફાયદાકારક થાય છે અને કેટલું આપણે એમાં આગળ વધીએ છીએ યે એ
જો તમે એક વર્ષ પછી ખુબ સારા થઈ જાાવ તો આગળ શું કરશો?
હા આ પણ એક સારું પ્રશ્ન છે કે એક વર્ષ પછી ખુબ સારું થઇ જાઉં. તો હું આગળ શું કરું, તો હું સંગીત નો જ છું. કું છું તો એમાં હું વધુ શીખું બીજો કઈ શોખ હોય તો મને ખબર નથી. પરંતુ સંગીતમાં માર શોખ વધારે છે તો હું તો એમાં વધારે આગળ શીખું.
તમને લાગે છે, શોખ માણસને બદલે છે.
હા, મને તો લાગે જ છે, કે શોખ છે એ માણસને બદલે છે. પછી તો એ એના દિમાગ અને એની આવડત કલા ઉપર નિર્ભર કરે છે. કે એ શું શીખે છે એના ઉપર.
એવું કેવી રીતે?
કારણ કે શોખથી માણસ છે ને એ ધીરજ આવે છે અને એમાં એ ઇન્ટરેસ્ટ હોય તો માણસને આગળ વધવામાં પણ મુશ્કેલી નથી થતી.
જો પૈસાની કોઈ સમસ્યા ન હોય તો શું શીખવામાં માંગશો.
હા આપણ એક સારો પ્રષ્ છે કે પૈસાની સમસ્યા ન હોય તો શું શીખવા માંગુ. તો હું ઘણી બધી વસ્તુ શીખું પરંતુ સૌથી વધુ તો હું સંગીત જ શીખુ.
એક જ પસંદ કરવી પડે તો?
હા, જો એક જ પસંદ કરવી પડે તો તો હું સંગીતને જ પસંદ કરું.
તમને લાગે છે શોખ એકલા કરવો કે લોકો સાથે.
હા મને એમાં બંનેમાં કઈ વાંધો નથી. જો મને મારુ સંગીત નો શોખ હોય તો હું એકલા પણ કરી લઉં. અને જો લોકો સાથે મને મલે તો હું લોકો સાથે પણ કરી લઉ મને બંને મા કઈ વાંધો ના આવે.
ક્યારેક એકલા તો?
હા, તો ક્યારેક એકલા પણ હું કરી લઉં અને લોકો સાથે મલે તો લોકો સાથે પણ ઉમા કરી લઉં કારણ કે સંગીત મને ખૂબ જ ગમે અને ખૂબ જ મજા આવે તો એકલા પણ કરી લઉં અને લોકો શાથે પણ કરીલું.
લાગે છે દરેક વ્યક્તિ પાસે કોઈ ખાસ શોખ હોવો જોઈએ?
હા મને તો એવું જ લાગે છે કે દરેક વ્યક્તિ પાસે કોઈક પોતાનો શોખ તો હોવો જ જોઈએ કેમકે એ જીવનમાં સંતુલન રહે છે અને માણસ નો મન છે એ એમાં આગળ વધે છે અને પ્રફુલ્લિત રહે છે.
જો દુનિયામાં બધા લોકો તો જ એક કલાક શોખ માટે આપે તો શું બદલાય?
હા જો દુનિયામાં બધા લોકો દરરોજ એક કલાક શોખ માટે આપે તો લોકો ખુશ રહે અને એમાં જ આગળ વધે તો લોકો વધુ ટાઇમ આપે તો એમાં ખુબ જ કરિયર પણ બનાવી શકે છે. અને શોખ પણ પૂરું કરી શકે છે.
લાગે છે કે લોકો કામમાં વધારે વ્યસ્ત થઈ ગયા છે.
હા આજકાલ ના લોકો જોઈને મને એવું લાગે પણ છે કે લોકો પોતાના શો ક પૂરા નથી કરતા પરંતુ એ રોજ બરોજના જીવનમાં જ એટલે કે પોતાના એના કામ જ વ્યસ્ત થઇ ગયા છે તો શોખ માટે સમય કેમ કાઢે કારણ કે ઈ પણ તો જરૂરી છે, શોખ માટે પણ સંભવતો કાઢ ભલે લોકો કામમાં બીઝી હોય તો પણ પોતાનો શોખ તો પૂરો કરવો ખપે જ અને એના માટે પણ ટાઈમ તો કાઢવું જ ખપે. જો તમને સીતા સીતે પૂરો થાય તો. હા જો મને શીખતા શીખ ત્યાં ભૂલો થાય તો હું ફરી પ્રયત્ન કરું અને એમાં થી મારી જે ભૂલો છે એ ભૂલોને ટાળવાનો પ્રયત્ન કરું અને હું પો તાણે વધારે પરફેક્ટ કરવાનું પ્રયાસ કરું તો હું ઘણી વાતો ફરી જ પ્રયત્ન કરું
ઝડપી શીખવું મહત્વનું છે
ના ઝડપી શીખવું એ મહત્વનું નથી પરંતુ આપણે શું અને કેટલું શીખીએ છીએ એ ખૂબ જ મહત્વનું છે તો મહત્વનું છે કી સતત કરવું હોય છે કે આપણે કોઈ વસ્તુ કરીએ છીએ યા સતત કરીશું ઈ ખુબ જ મહત્વનું
જો તમને કોઈવો નવો શોખ શરૂ કરવાનું કહો તો શું કહેશો?
જો હું કોઈ મિત્રને નવો શોખ શરૂ કરવાનું કહું તો હું નાની શરૂ વાત કરવાનું કહું એ પોતાના ઇન્ટરેસ્ટ ઉપ ડિપેન્ડ કરે છે. કે એને જે કરવું હોય એ પોતાના દિલ અને મનને શાંત રાખી ને પોતાને જે ગમતું હોય એવી શરૂઆત કરે.
તમને લાગે છે શોખ થી આત્મવિશ્વાસ વધે? હા
મને તો એવું જ લાગે છે કે શોખ થી તો આત્મવિશ્વાસ વધે જ છે
જો તમને એક દિવસ માટે સુપર પાવર મળે તો તમે શું શીખશો?
હા આ પણ એક ખુબ સારો પ્રશ્ન છે કે જો મને એક દિવસ માટે કઈ પણ શીખ વાણી સુપર પાવર મળે તો હું કઈક ખાસ કલા શીખવીશ અથવા તો જેમ તમને કીધું કે સંગીતમાં મને ખુબ જ રસ તો હું પોતાને સંગીતમાં ખુબ જ આગળ વધારું અને એમાં પરફેક્ટ થાઉં.
તમને લાગે છે વો પરિણામ માટે શીખે છે કે આનંદ માટે?
હ મારા મત મુજબ તો લોકો બંને માટે જ શીખે છે આનંદ માટે પણ અને પરિણામ માટે પણ
કયું વધુ સારું હોય છે?
આનંદ માટે શીખે તો એ વધુ સારું હોય છે કારણ કે આપળે કોઈ શોખમાં કે કામમાં જો આપણને આનંદ હશે તો એ આપણને વધુ કરવાનું પ્રયત્ન કરશું અને એમાં પરિણામ તો મળી જ જશે તો આનંદ માટે શીખવું એ ખૂબ જ જરૂરી છે.
જો શીખવામાં સમય લાગે તો છોડવું જોઈએ?
નહી શીખવામાં ભલે સમય લાગે પણ આપણને તો છોડવું જોઈએ તો નહીં જ.
શોખ માણસને વધુ ક્રિએટિવ બનાવે છે કે નહીં?
હા મારા મત મુજબ તો શોખ છે એ માણસને ખુબ જ વધુ ક્રિ એટિવ બનાવે છે.
જો તમારે બધા લોકોને એક સલાહ આપવી હોય તો શું કેશો?
હા જો મને બધા લોકોને એક સલા આપવી હોય તો હું કઈક એવું કહું કે કઈક તમે નઉ વુ શીખતા રહો અને નવું પ્રયાસ કરતા રહો, તો હું તો એવી જ સલાહ આપીશ.
ખુબ સારું તમારી સાથે વાત કરીને મને ખુબ જ આનંદ થયો.
હા તમારી સાથે પણ વાત કરીને મને ખૂબ જ મજા આવી.